હમ હલો
તમને મારો અવાજ આવી રહ્યો છે
હા આવી રહ્યો છે કેમ છો મજામાં ને હા મજામાં છે
તો બધા મજા મને
હા મજામાં છે તો આજે આપડે આપણા ગુજરાતમાં કયા કયા ફરવાલાયક સ્થળો છે એના વિશે થોડી ચર્ચા કરી છે તો પહેલા તો આપડા ગુજરાતમાં સૌથી સુંદર અને ચોમાસામાં ફરવાલાક સ્થળ એટલે સાપુતારા છે તમે ગયા છો સાપુતારામાં
હા અમે ગયા છે સાપુતારા અને ત્યા નજારો જોવો એવો છે અને એમ જોવા જઈએ તો સાપુવાળામાં ઘણું બધું ભરવાનું હોય છે ત્યાં પહાડો અને અ અને વધુ હા પેરાગ્લાઇડિંગ અને બધું ઘણું બધું ત છે હવે ફરિયા છે અને ત્યાં મોજ કરી છે અને સાપુતારામાં એવું છે કે હિલ સ્ટેશન એવું એક હિલ સ્ટેશન છે કે ત્યાં લોકો ઘણા બધા ફરવા માટે આવે છે અને ત્યાંમે ઘણી વડીી તો પ્રવૃત્તિ કરી અને ઘણું બધું જોયું હતું અને ત્યાં ઘણું બધું ફર્યો હતા અને ત્યાં અમે જોયું હતું કે ત્યાં ઘણું બધું આ હિલ સ્ટેશન પર ઘણી બધી રાયડો મૂકી હતી ને મેં રાઈડોમાં બેસ્યા અને ત્યાં ઉપર જઈને ઘણું બધું રાઈડસ માં બેસીને જોયું હતું કે આ નજારાઓ કેવું છે અને અમે ત્યાં ફોટોગ્રાફી અને વિડીયો પણ લીધો હતું અને ત્યાં અમે આ ખાવાનું પણ ત્યાં જ બનાવીને ખાધું હતું તું મેગી અને પહાડ ઉપર મેગી બના અલગ ફીલિંગ હોય છે ત્યાં અ ઘણું બધું પ્રવૃતિ કરી હતી તમે ગયા તમે શું કરી
હા તમે કીધું એમાં છે સાપુતારા જે સ્ટેશન પર અને ખુબ મજા કરી હતી અ બધા નડો જોડે ગયા હતા અને ત્યાં ચોમાસામાં તો ફરની એટલી અલગ જ મજા બધી ચારે બાજુ લીલીું શ હોય એ અને અ વરસાદ આવતો હોય ને ગરમ ગરમ મેગી ખાવાની ન થાય તો હ ચધ હ એમને જ ખબર પડે અમે પણ બધા ફ્રેન્ડો સાથે ગયા અને તમે કીધું એમ જ પહાડો ઉપર તાપુ તારા નહી સકેન પર મેગી બનાવી અને અલગ અલગ રાઈટીની મજા લીધી અને વરસાદમાં તો આખું લીલુંછમ હોય અને અમે તો અ જે રોપવે હતુ એમાં પણ બે બેસીને હાજીી એક સુંદર હ જંગલ છે એનો આનંદ લીધો અને પછી જે. પેરાગ્લાઈડિંગ હતી એમાં પણ અમે તો ખુબ આનંદ માણ્યો એવીજ રીતે કેટલા બધા ગુજરાતમાં જેમ ડાંગ જિલ્લો છે એમાં કેટલા બધા ફરવાલાાયક સ્થળો છે તે મેં સાપુતારા ગયા પછી ગીરા ધોધ ગયા પછી ડોન હલમાં ગયા પછી અ ગિરાધોજમાં પણ હમણાં તો વરસાદ સારો હોવાથી અ મસ્ વોટર. સ્લમાં પણ મજા આવે છે જોવાની અને લોકો દૂર દૂરથી ત્યા પણ અ ગિરા દૂધ નો પણ આનંદ માણવા આવે છે. તમારે શું કેવું છે.
હા તમે કીધું તે મજા. ફરવાના ઘણા બધા સ્થળો છે અને. અને ડાંગ અને ડાંગ માં. અ ડાંગી ખાવાનું કઈ અલગ હોય છે. અને આ બા ઘણી બધી. પ્રવૃત્તિઓ ડાંગમાં થાય છે. તાની ઋત્યુ એક ફેમસ છે ભારતમાં. ભારતમાં ઘણો બધો ફરવા લાયક સ્થળો છે અને. અમે ગયા હતા તાજમહલ આગરા ઉત્તરપ્રદેશમાં અને ત્યાં સૌથી પ્રસિદ્ધ ગણવામાં આવે છે અને તાજમહેલ એ આપણા ભારતમાં આ પહેલેથી તાજમહેલમાં રાજાઓ રહ્યા હતા અને તે ઘણા બધા વર્ષોથી રહ્યા હતા અને ત્યાંથી તાજમહેલ નું નામ હ તાજમહેલ ભડવામાં આવ્યું હતું અને તાજ. તાજમહેલમાં અમે ફરવા ગયા હતા. ત્યાં ઘણા બધા દેશોના ફરવા માટે જોવા માટે આવતા હતા. અને ત્યાં મેં ગયા હતા. અને ત્યારે અમે જોયું પહેલી વાર જ જોયું હતું મે તાજમહેલ. તાજમહેલ જોયો ને કઈ અલગ જ લાગ્યો હતું. અને ત્યાં ફરવા માટે બેસ્ટ છે અને અમે ગિરનાર સિંહ જુનાગઢ માં પણ ગયા. અને ગિરનાર નો પર્વત એ સિંહ માનવામાં આવે છે. અને ગિરનાર પર તો ચોમાસુમાં ફરવાની કઈ અલગ જ મજા હોય છે. ત્યાંનું વ્યુ જો જોવા માટે તો ઘણા બધા લોકો ઉપર નવહજાર નવસો નવાણું પગથિયા ચડે છે અને અ લીલું છમ થઇ જાય છે. હા વરસાદોમાં તો તમારું શું તમે ગિરનાર ગયા છો?
હા અમે ગિરનાર ગયા છીએ અને જે પગથિયા ચડવાના લી મજા હોય અને ફ્રેન્ડ સાથે હોય તો કેટલી મજા આવે અને અ નીચેથી એવી આગ લઈને જઈએ કે ઉપર છેને માતાજી ના દર્શન. દર્શન કરવા છે અને અ. ફ્રેન્ડસ તો સાથે હોય તો. પછી કુદરત નો વધારે કુદરતી આનંદ નો વધારે મજામાં મજા આવે એવી જ રીતે અમે પણ આ ડોલ વિશ. ગયા હતા પછી વિરસન હિલ ગયા હતા જે વલસાડમાં આવેલું છે. અ વિલસન હિલમાં પણ અમે ખુબ જ સાપુતારાની જેમ જ મજા કરી. ત્યાં પણ એવું કુદરતી જંગલો છે અને ત્યાં પણ કુદરતી માહોલનો આનંદ માણ્યો. અને જે ચોમાસામાં જે બેસ્ટ ફિલિંગ હોય છે એ કચતે હોતી નથી એમ વિરસન હિલ પણ ઘણા લોકો ફરવા આવે છે અને ત્યાંનો આનંદ માણે છે. પછી આ કેટલા ભારતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ ચોમાસામાં કેટલું મસ્ત ત્યાંથી સરદાર સરોવર નું. આનંદ માણી શકીએ છીએ અને ઘણા લોકો દૂર દૂરથી પણ એ જોવા આવે છે. અને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા અને ચોમાસામાં તો એનું એટલી મજા આવે છે ને જોવાની અ. અને ત્યાંથી જ પછી, અ જે જંગલમાં સફારી કરે છે અને વિવિધ ગાર્ડન પણ છે. ત્યાં પણ જવાની મજા આવી અને અમે ફ્રેન્ડ જોડે ગયા હતા બધા ફ્રેન્ડ જોડે તો મજા આવી જોવાની. પછી એવી જ રીતે ટિઠ્ઠલ બીચમાં પણ બહુ મજા આવે છે. વિઠ્ઠલ બીચમાં પણ હવે ઘણી વાર ફરવા ગયા છે ત્યાં છીએ. અમાસ અમાસ હોય ને એ દિવસે તો વધારે મોજા આવે છે અને જો ઠંડ પર અ દરિયા કિનારે ઠંડા પવન હોય અને સાથે મકાઈ અને મેગી હોય તો પછી આનંદ તો આવે જ ને તમારે શું કેવું છે
હા તમે કીધું તેમ વસઈ થી લઈ વલસાડ નું ફેમસ આ એક માત્ર માનવામાં આવે છે અને ત્યાં ઘણા લોકો ફરવા માટે પણ આવે છે બધા ઘણા લોકો દૂર દૂરથી આવે છે જોવા માટે. અને ત્યાં કઈ અલગ જ નજારો હોય છે. અને ત્યાં અમે ગયા હતા. મારે તો પાચ મારે નજીક જ હતું એટલે મેં તો પાંચ છ વાર ગયો હતો. અને ત્યાં ઘાસ ચડવાનો એટલો ભારે છે કે લોકો લપસી પણ જાય છે વરસાદમાં. અને ઘણા બધા પડી પણ જાય છે. એવા ઘણા બધા ઘાટો એવા જોવા મળે છે. ત્યાં અને ક્યાં અમે મોટીકરવાડ એમ કરીને ના હાલે હમણા ચાલતું ફેમસ થયું છે. ત્યાં પણ એટલું ભારે વ્યૂ છે કે ત્યાં નાલીઓ વહે છે. અને અ પહાડોનો કઈ અલગ જ નજારો હોય છે અને ત્યાં મહારાષ્ટ્ર નજીક જ છે. અને મહારાષ્ટ્રમાં હરિહર ફ્રોટ એ અ ફરવાનું લાયક સ્થળ છે એ બધાથી ઊંચું હોવાનું કારણ એ કહેવામાં આવે છે અને ત્યાં લોકોને ચોમાસુમાં ફરવાનું એક અલગ જ હ મજા માનવા માટે લોકો ચડવામાં ઉપર જાય છે ત્યાં કઈ એવું પકડવા માટે જ નથી કે ત્યાં અ પકડી શકીએ કે ઉપર ચડે ત્યારે કે પકડીને ચડે તો પણ નહી પકડાય અને ત્યાં એક દાદી એકસો ત્રણ વર્ષની પણ ચડી ગઈ હતી તે પણ ઉપર ચડીને અ ઉપર જોયું કે આવું બધું ચાલે છે ત્યાં મજા હજારો કઈ અલગ અને વાદળો માં છવાઈ ગયું છે અને ત્યાં એક હનુમાનજી નું મંદિર પણ છે ત્યાં ત્યા લોકો અ દર્શન કરવા માટે પણ જાય છે તમારે શું કેવું એ બાબતે
હા તમે કીધું એવીજ રીતે ઘણા વ્યક્તિ પોતાના શોખ માટે જેમ કે હમણાં તમે કીધું એમ વિરસન રેતા ઘાટો પણ વધારે અ વધારે પેલા વણાંક હોય છે તેથી અ લોકો એ ધ્યાન આપીને જવું જોઈએ અને વધારે વરસાદ આવે તો અ થોડા દિવસ પછી વેધર ચેક કરીને જવું જોઈએ કારણ કે હવે તો લોકો એટલા હવે તો ચોમાસું અ ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે એટલે બધા લોકો ત્યાં ફરવા જશે તો પછી હવે એક્સિડન્ટો થવાની પણ સંભાવના વધતી એવીજ રીતે બીજા પણ ઘણા ગુજરાત અને એક દમણ છે એ પણ ખૂબ પ્રખ્યાત છે અમે પણ દમણમાં ઘણી વાર ગયા છે ત્યાંનો ત્યાં પણ દરિયા કિનારાનો માહોલ ખૂબ જ સારો છે અને અ બધા લોકો સાથે ફેમિલી સાથે ફરવા જાય તો પછી દમણમાં પણ અ મજા આવે છે હમણાં જ અ શ્રી નરેન્દ્ર મોદી પણ દમણમાં આવ્યા હતા એમણે પણ દમણ ફરીને જોયું પછી તેમને પણ બહુ ગમી દમન તમારે શું કેવું છે?
હા, તમે કીધુ તેમ જ હાલે. હમણા દમણમાં મોદી સાહેબ આવ્યા હતા અને ત્યાં ઉદઘાટન કર્યું હતું અને મોદી સાહેબે પણ અ ન અ ગુજરાતમાં દમણમાં જોયું હતું આ હરવાસ્ત્ર નડે અને આ ગુજરાતમાં આવીને તેમણે એમ જોયું હતું તું અને હાલે ગુજ આ ગુજરાતમાં દ્વારકા ફેમસ થઈ ગયું છે અને દ્વારકામાં એ અમે ગયા હતા અને દ્વારકામાં ચાલીને જોયું હોત ને દ્વારકામાં કઈ અલગ જ નજારો હતો અને દ્વારકામાં આ બીચ પર તો કઇ અલગ જ ગોવા રહી તેવું લાગ જેવું હતું અને ગોવાનું કઈ અલગ જ મહત્વનું અહી તેવું દ્વારકામાં હતું. દ્વારકામાં અમે ગયા અને ફરિયાને મોજ કરી હતી. અમે ઘણા બધા ગયા હતા અને દ્વારકામાં દર્શન કર્યા. આને દર્શન કરીને અમે પણ ફોટાઓ અને વિડીયો શૂટ કર્યો હતો. અને દ્વારકામાં કઈ અલગ જ હતું. તમે કીધું તેમ ત્યાં પણ મોદી સાહેબ આવ્યા હતા અને દ્વારકામાં જઈને તેમને પણ દર્શન કર્યા હતા. તમારે શું ક એ બાબત?
હ તમે કીધું એવું છે દ્વારકામાં પણ દ્વારકામાં જે જેમ પગ મુકતા જ અ એક અનોખો અનુભવ થાય છે. આપડે હમણાં તો અ દ્વારકા ની જે દરિયામાં બતાવે છે. કે હવે તો એમાં જવાનું મન થાય છે કારણ કે કેટલું સરસ દેખાય છે ને પદ અમે પણ દ્વારકા ગયા હતા તો ત્યાં બધા ફ્રેન્ડો જોડે ગયા હતા અને ત્યાં તમે કીધું એમ જે દ્વારકાના બીચ પર આનંદ આવે છે એ હમ્મ એવો અનુભવ થાય છે કે આપણી સાથે શ્રી કૃષ્ણ સાથે છે એમ અનુભવ થાય છે. હવે એવી જ રીતે સાપુતારામાં પણ હવે મોનસૂન ફેસ્ટીિવલ આવશે છે. એમાં પણ અલગ અલગ પ્રકારના ફેસ અ ફેસ્ટિવલમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃતિ થશે અને ત્યાં પણ ડાંગ જિલ્લામાં પણ